હલો મારો અવાજ આવી રહ્યો છે તમને ક્લયર
હા આવી રહ્યો છે
તો તમારા ગામમાં અત્યારે ખેતીનો કેવો માહોલ ચાલી રહ્યો છે
અમારા ગામમાં ખેતીનો માહોલ ચાલી રહ્યો છે, પાણીની સગવડ પૂર્તમાં રહી છે. છે બધું ચાલ્યા કરે છે.
તે તમારી વાત સાચી છે, પણ અત્યારે હું એવું માનું છું કે વરસાદ નથી આવી રહ્યો જેના કારણે ખેડૂતોને ખુબ વધારે માત્રામાં નુકસાન થઈ રહ્યું છે તો હું એવું માનું છું કે જેમ બને તેમ વરસાદ જલ્દી આવે અને ખેડૂતો પોતાનો પાક લેવા માટે સક્ષમ થઈ જાય તો સારામાં સારુ અત્યારે તમે જાણો છો કે ઘણા બધા ખેડૂતો પાસે પાણીની સુવિધા નથી તો જેથી કરને તેઓએ તરું નાખી દીધું છે, અને તેમનું તરું મોટું પણ થઈ ગયું છે, તો તરું મોટું થઈ ગયું છે. તો તેઓને ખેતીમાં કાદોવ પાડવા માટે અથવા ખેડવા માટે ખેતીમાં પૂરતું પાણી નથી જો પૂરતું પાણી નહી મળશે તો તેઓ જમીનમાં કાદવ નય પાડી શક કે અને કાદવ નહિ પાડી શકે તો તેઓ ભાત પણ રોપી નહી શકશે તો જેમ બને તેમ વરસાદ વધારે આવે અને જલ્દી આવે તો ખેડૂતોને તેમાં ફાયદો છે, અથવા જો જલ્દી વરસાદ નહીં આવશે તો તેઓને ખુબ વ ધારે માત્રામાં નુકસાન થશે તો તમે જાણો છો કે અત્યારે ઘણા બધા ખે ડૂતોએ તરું નાખી દીધું છે, અને તેમનું તરું ખુબ મોટું થઈ ગયું છે, અત્યારે હું અમારા જ ઘરની વાત કરું તો તરુ એટ લું મોટું થઈ ગયું છે કે હવે અત્યારે અમે નહી રોપીશું તો તેને પછી ચકલા બગાડ કરી નાખશે તો તમારે તો એવા બાબત
આજે મારે પપ્પાને મા લાયખો વાત તમારી સાચી છે. પણ હવે વરસાદનુ વાતાવરણ હવે લોકો વૃક્ષો કાપી રહ્યા છે. કારણે વરસાદનું વાતાવરણ હવે જે તેવું મળી નથી રહ્યું છે. તેથી કરીને વરસાદ આવતો નથી. તેથી આપણેે વૃક્ષ રોપણ કરવું જોઈએ વૃક્ષ રોપણ કરવું જોઈએ પછી અન્ય જે ભાત ના હારું હમ બોલો તમે
વૃક્ષા રોપણ એ ખુબ વધારે જરૂરી છે, અને અત્યારે તમે જાણો જ છો કે જેમ તે બને તેમ જલ દિ વરસાદ આવે તો સારામાં સારું અત્યારે તમે જાણો છો કે આપણા ગુજરાતમાં જે ડાંગરની ખેતી થાય છે, અને ડાંગર ને ખેતી થાય છે, તે પછી જે ડાંગર માંથી જે ડાંગર આપણેે કાઢી લઈએ પછી જે પૂડી બચે છે તે પુળી આપણે ગ્રામજનો બધા તેમના ગાય ભેસો અથવા પોષોને જોડવા માટે યુઝ કરે છે તો અત્યારે જો ડાગરનો પાક ઓછો થશે તો આપણા ખેડૂત તોને ખુબ નુકસાન થશે કારણ કે તેઓએ પછી એ બધો સબસિડી લાવું પડે છે, તે તેમણે મહારાષ્ટ્ર અથવા સેલવાસ સાથે લવું પડે છે અને બીજા સ્ટેટથી આપણે લાવીએ તો આપણને ઇમ્પોર્ટ નો ખર્ચો ખુબ વધારે માત્રામાં વધી જાય છે. અને ઇમ્પોર્ટનો ખર્ચો વધી જાય છે, જેથી કરીને તેમને ઘાસડી ઓગણીસો અથવા બે હજાર રૂપિયા જો આપણે ગામ ડાંગર માત્ર વધુ હશે તો તેના મુદ્દલ ભાવમાં પડે અને તેઓ બહાર થી લાવવું ના પડે અને બહારથી ના લાવવું પડે તો તેમના ઘણા બધા પૈસા બચી જશે અને તેવો આ બ ધા સેવિંગ કરી છે, તો તેમને આગળ જતા તેજ પૈસા તેમને કામ આવશે તમારું શું માનવું છે આ બાબતે?
વાત તો અમારી સાચી છે, તે તે પૈસા તેમની ખેતીવાડીમાં કામ આવશે તેથી નવા પાર્ટનર નવું ઉપયોગ થઈ શકે તેવો નવો પાક લઈ શકે જેમ કે ઉનાળામાં મા પાછો ડાંગર રોપી શકાય છે. તે બી પૂરતું પાણી મળી રહે તેમ વરસાદની ખુબ જરૂર છે.
તે વાત તમારી સાચી છે, જો તેઓ અત્યારે પૈસા બચાવશે તો તેઓ આગળ જતા કાકડીના ઝાડ કરી શકશે અથવા જે શિયાળા માં જે ઋતુમાં જે ઋતુમાં જે પાક લેવાય તે પાક લઈ શકશે તો તેઓએ માનવું જોઈએ કે અત્યારે જો તેઓ પૈસા બચાવશે અને આગળ જતા. તેમને તે પૈસા કઈ રીતે અને કઈ જગ્યા ઉપયોગ કરવાનો તેવો તે પહેલાથી પ્લાનિંગ તો તેઓ સક્સેસ થઈ શકશે કારણ કે તમે જાણો છો ખેતીવાડી એ એક દિવસમાં થઈ જાય. ઉભું થઈ જાય એવી કોઈ વસ્તુ નથી તેઓએ પહેલાથી પ્લાનિંગ કે અમે આ ઋતુમાં આ પક લઈશું અને આ ઋતુમાં આ પક લઈશું તો તેઓ તે રીતે પોતાની જમીન ને સક્ષમ બનાવે છે કે અત્યારે તમે જાણો છો કે ઉનાળા માં આપણે અહિયાં ઉનાળુ ભાત તો ઘણા લોકો રોપે છે પરંતુ આપડણે અહિયાં કેરી ની માત્રા વધુ છે અત્યારે આપણે અહિયાં જોઈએ તો કેરી નો ભાવ ખુબ વધારે હતો અને કેરી ખુબ સારી બાકી હતી આ વખતે પરંતુ ઘણા બધા ખેડૂતોને કેરીનો પાક એટલો નતો મળ્યો કારણ કે તેઓની કલમ ખુબ સારી નથી કારણ કે તેઓને પૂરતું ખાતર નતું મળ્યું અને ઘણા લોકો એવું કરે છે કે તેઓ પોતાની કલમાં ક કલ્ટર નાખે છે અને કલ્ટર નાખે છે તેના કારણે તેમને પાક તો સારો મળે છે પરંતુ તેઓના જે કલમ હોય છે તેના મૂળિયા ધીરે ધીરે અંદર મળતા જાય છે અને તેઓનું ઝાડ આખો જ મરી જાય છે જેથી કરીને તેઓ ગઢ જો તેમણે તેના પરથી પાક લેવું હોય તો તે લઈ શકતા નથી તમારું શું માનવું છે આ બાબતે
વાત તમારે બરાબર છે તમે જેવ કે તેઓ કલમમાં તમે કુદરતી દવાઓનોો ઉપયોગ કરી શકો છો તેથી ઝાડો ન વધુ વિકાસ થાય છે તેથી કરીને કેરીનો પાક સારો મળી રહે્યો તેમાં જો કે રિસર્ચ કરી શકો તમે કુદરતી રીતે તમે કુદરતી દવાઓ ન છણકામ કરી શકો છો તેથી વધારે કેરી મળી રહે છે તેથી કેરી ના ભાવ તરીકે પાકમાં આપણે મડીી બજારે મળી રહેહી છે તેથી
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જાણો છો કે ગામડાઓમાં બધા જ પાસે ગાય ભસો હોય છે અને તેમનો જે છાણીયું ખાતર નીકળે છે તે તેઓ કલ્ટર ની જગ્યાએ તેઓ કલમમદ તેનો યુઝ કરી શકે છે જો તેઓ કલ્ટરની જગ્યાએ તેનો યુઝ કરશે તો તેમને ખાતા લાવું પણ નહીં પડશે બહાર થી અને તેમને ઘરનું ને ઘરનું થાણ પણ તેમનું નીકળી જશે તેનો તેમનો ઉકેડો ખાલી થઈ જશે અનેને તેમની કલમ ને છાણ ખાતર પણ મળી જશે અને છાય ખાતર મળી તો તેઓ શાંતિથી પોતાનો પાક લઈ શકશે અને પૈસા બચ બચાવી શકશે અને જેમ તેઓ વધારે પૈસા બચાવશે તેમ તેમને જ આગળ જતા અથવા કઈક બીમારી અથવાજ કામ આવી પડ્યું તો તે પૈસા તેમને આગળ જતા કામ આવશે થાણીઓ ખાતર આપણા માટે ખુબ જરૂરી છે કેમ જા તમે જાણો છો જે રીતે આપણે કુદરતી વરસાદ
હ
એટલુ સારામાં સારું પણએ જો કલ્ટર વાળી કેરી ખાઈએ તો આપણને આગળ જતા નુકશાન થવાના ભય હોઈ શકે પરંતુ જો આપણે છાણીયા ખેતર વાળી કેરી ખાઈએ તો આપણને કોઈ નુકસાન નો ભય નથીતો કારણ કે આપડે જાણીએ છીએ કુદરત જી કુદરતી કુદરતે જે બનાવ્યું તે આપ આપણે વરાશ કરીશું તો તેનો કોઈ ગેરફાયદો નથી પરંતુ જે કૃત્રિમ વસ્તુ છે તેનો આપણે ઉપયોગ કરીશું તો તેના ઘણા બધા ગેરફાયદાઓ છે કે જેમ કે તમે કૃત્રિમ તમે જાણો છો કલ્ટર યુઝ કરો છો તો કલ્ટર વાળી કેરી થવાથી આપણને ઘણા બધા રોગો થવાની શક્યતાઓ હોય છે ાય છે અને ઘણી બધી શક્યતાઓ વધી જાય છે આપણને પાક તો સારું મળે છે પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ તે હાનિકારક છે અને ઝાડવા માટે પણ તે હાનિકારક છે તમાર શું માનવ છે આ બાબતે
વાત તો તમારી સાચી છે એવું કે આગળ જતા આપને ભારે નુકસાન થઈ જશે કે તેઓ બહારની દવાઓ નો છંટકાવ કરશે તો કુદરતી દવાઓ નો નાશ પામસે તેથી
તમારી વાત એકદમ સાચી છે જેમ તેઓ કૃત ખાતરમાં વધારે ઉપયોગ કર તેમ કુદરતી ખાતર નો વપરાશ ઘટી જશે અને જેના કારણે આપણે કુદરતી ખાતર નો વપરાશ થશે જ એને કુદરતી ખાસ નીકળશે જ નહીં તો તમે જાણો છો કે ઉકરડામાં પછી મચ્છરો ન પ્રમાણ વધ માત્રામાં વધ જાય છે અને ખુબ વધારે માત્રામાં વધી જાય છે તો આપણે નોર્મલી જા એ છે કે આપણા જે ઘરો હોય છે ત્યાં ઉકેડો આપણા જેડ હોય છે તેના ગભાણ હોય છે તેના આજુબાજુમાં જ હોય છે તો તેના કારણે મચ્છરો વધચશે તો ગાયો અથવા ભેંસો થી મચ્છર ઘટશે તો તેમને પણ ખુબ વધારે માત્રામાં બીમારીઓ વધી જશે અને તમે જાણો છો તેમના એક એક ઇન્જેક્શન દવાઓ ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયાની હોય છે તો આટલું બધું નુકસાન ખેડૂતોને થશે તો તેઓ આટલું બધું આર્થિક ર પ્રિપેર નથી કે તેઓ કરી શકે સારવાર તો તેઓ સમજ જો કે આ બધું ખબ જરૂરી છે લાઈફ માટે અને એમના માટે પણ અને જો કુદરતી રીતે તે કુદરતી ખાતર નો નિકાલ ન કરી શકીએ તો તે ખુબ હાનિકારક કુત્ર ખાતરની જગ્યાએ આપણે કુદરતી ખાતરનોો જેટલો વધારે માત્રામાં ઉપયોગ કરીશું તેટલો ખુબ સારું રહેશે તો આપણે તમે પણ જાણો છો કે તમારા ઘરે પણ કુદરતી ખાતર ન વધારે ઉપયોગ કરે છે એવી મને વાત મળી છે તો તમે કઈ રીતે કુદરતી ખાતર નો ઉપયોગ કરો છો તમે જણવા માંગશો કે પછી તમારે અહિયાં એ અમે આવ્યા હતા એકવાર વિઝટ ત્યારે તમારે અહિયાં જે કલમ હતી તેમાં અમે જોયું હતું કે તમે કુદરતી છાણ નો ઉપયોગ કર્યો હતો તે ખુબ જ સારી વાત કહેવાય છે ને તમે જાણો છો કે કૃત્રિમ ખાતર નો ઉપયોગ કરવાથી કયા કયા નુકસાન થાય છે ને ક તમે જે કૃષિ એગ્રો ચલાવો છો તેમાં તમને સારી રીતે પાક મેળવવા માટે તમે કુદરતી ખાતરનોો ઉપયોગ કરો નહી એ સારામાં સારી વાત છે પરંતુ જો આપણે આવું ના કરીએ તો હા એવું થવાને ભય વધી શકે છે અને જો આપણે હું જ કરતા રહીશું તો આગળ જતા આપણા પાકને ઘું નુકસાન થતશે વનસ્પતિ નુકસાન થશે અને ઘણા ઝાડવાઓને પણ નુકસાન થશે ઝાડવાઓને નુકસાન થશે તો ખુબ ગેરકાયદેસર વા અને ગલટ નાખવાથી આપ કેસ માં થઈ શકે છે તમે પણ જાણો છો તો આ બધું ન થવું જોઈએ આ બધું થશે તો ઘણું નુકસાન થશે તો આપણે સમજવું જોઈએ કે કઈ રીતે આપણે શું કરશું અને
હ
શું કરીએ તો આપણને શું મળશે તો આપણે જાણીએ છીએ કે કુદરતી ખાતર એ ખુબ જ છે અને વનસ્પતિ માટે આપણે આપણે જ સમજવું જોઈએ કે વનસ્પતિ માટે શું જરૂરી રહેશે અને શું ના જરૂરી હશે હવે ઘણા બધા લોકો આપણને સલાહ આપે છે કે આ ખાતર યુઝ કરો યુરિયા ય કરો આ કરો તે કરો પરંતુ આપણે સમજવું જોઈએ કે આપણી વનસ્પતિ માટે શું સુૂક્ષમ છે અને શું દુરપયોગી છે આપણે તે હિસાબે બધું કરીશું તો આપણે વનસ્પતિ પણ સારી રહેશે આપણને પાક પર સારો પડશે અને આપણે સારી રીતે જીવન ગુજરાન કરી શકીશો તો તમે એજ કહેવા માંગુ છો કે જો ખેડૂત ભાઈ હોય તો તેઓ સમજવું જોઈએ કે શું આપણા માટે જરૂરી છે અને શું જરૂરી નથી શું ઉપયોગ શું દુરુપયોગી છે તો આપડણે બધું સમજીએ છીએ એ શ જરૂરી જો જરૂર હોવા જોઈએ અને તેની જરૂર ન હો જોઈએ ચાલો આપણે આ વિશે આગળ વાત કરીશું વનસ્પતિઓ વિશે